હલો.
હલો.
કેમ છો?
બસ મજામાં મજામાં.
સરસ સરસ.
તમે કેમ છો મજામાં?
બસ મજામાં, શાંતિ.
ઓકે સરસ.
હા.
આપડે કેટલી સરસ જગ્યાએ રહીએ છે નઈ?
હા, એ તો સાચી વાત છે.
આપણને આપણા દેશ વિશે સાભળીને જોઈને કેટલો ગર્વ અ ભવાય.
હા, એ તો સાચી વાત કીધી તમે.
કારણ કે આપણે ભારતી સંસ્કૃતિની સૌથી મોટી અને અ અનોખી વિશેષતા કેવાય ને યુનિટી ઈન ડાયવર્સિટી એટલે કે વિવિધતામાં એકતા કહેવાય.
હા.
કન્યાકુમારીથી લઈને ક સોરી કશ્મીરથી કન્યાકુમારીથી લઈને છેક આપડે શ્રીલંકા સુધીનું કેહવાયને આપડે ભારતનો વિસ્ વિસ્તાર કેવાય એમાં કેટલા અલગ-અલગ લોકો રે છે.
હા એ તો વાત સાચી કીધી તમે કેમકે ભારતની સંસ્ કૃતિ તો ભારતનું આમ સૌથી મોટી ઓળખ છે વિવિધતામાં એકતા તમે કીધું એમ. અને માનવતા એ તેની આમ સાચી શક્તિ છે.
હા એજ ને. અલગ-અલગ ભાષા બોલાય, પોશાક બદલાય, અલગ-અલગ ખાવાનું
હા.
આપડે આમ ગર્વથી કહી શકે કે જા આપણેે આવી સંસ્કૃતિ છે એ બીજી જગ્યાએ તો નહીં જ મળતી હોય.
હા, એ તો વાત સાચી છે.
જેમ કે મેં ભાષાઓનું કીધું કે અલગ અલગ જગ્યા અલગ અલગ ભાષા બોલાતી હોય જેમ કે આપડે ગુજરાત માં ગુજરાતી હોય પંજાબમાં એ લોકો પોતાની ભાષા બોલતા હોય પંજાબી છે, મહારાષ્ટ્ર માં જે એ લોકોને મરાઠી ભાષા હોય છે.
હા. એટલે આમ બોલો બોલો ભારત આમ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃતિઓમાનું એક છે.
હા.
હા. અને હજારો વર્ષોથી ભારતરે ભારતે સમગ્ર વિશ્વને જ્ઞાન, યોગ આયુર્વેદ, ગણિત અને માનવતાનો આમ ઘણો સંદેશો આપ્યો છે.
હા અને આપણા દેશમાં તો ધર્મો પણ કેટલા બધા છે.
હા.
જેમ કે આપ સનાતન ધર્મ છે એની સાથે સાથે જૈન બુધ શીખ ઇસ્લામ ખ્રિસ્તી પારસી
હા એતો વાત છે જ
એજ તો આપડી વિશેષ કવાય છે કે બધા અલગ અલગ ધર્મ જ્ઞાતિના પણ લોકો સાથે મળી રે છે પોતાનું જીવન ચલાવે છે પેઢીઓની પેઢીઓ વીતી ગઈ વર્ષો નો વર્ષો તો પણ હજુ એવું એવું જ આપણું સંસ્કૃતિ રહી છે
હા એ તો સાચી વાત છે તમારી હમ તહેવારો માં પણ આપણેે કેટલી વિવિધતા જોવા મળતી હોય છે જોઈ લો કે દિવાળી લઈ લો હોળી લઈ લો નવરાત્રી લઈ લો પછી ઈદ છે ક્રિસમસ છે ગુરુ નાનક જયંતિ છે અને અન્ય બીજા ઘણા તહેવારો છે જે સાથે મળીને આપડે ઉજવતા હોય છે હોઈએ છીએ
હા એટલે શું આપણે એકબીજાને ધર્મ તહેવારોની આદર કરતા હોઈએ છેએ
હમ
આપડે જોયુ મંદિર ની આરતી થતી હોય મસ્જિદ ની અજાન થતી હોય ગુરુદ્વારા માં ગુરબાની હોય બધું અલગ અલગ રીતે અલગ અલગ સોર ફેલાવે એમ
હા અને ભારતીય સંસ્કૃતિમા પરિવાર નું આમ ખુબ મહત્વ છે કે વડીલો નો આદર કરવો માતા પિતાની સેવા કરવી મહેમાનો નું સન્માન કરવું અને જરૂરિયાતમંદ લોકોની આપણેે આમ મદદ કરવી એ આપડા સંસ્કારોનો આ મહત્વપૂર્ણ ભાગ છે આપડે કેહેવાય છે ને કે અતિથી દેવો ભવ અને વસુધેવ કુટુંબકમ જેવા વિચારો પણ આમ સમગ્ર વિશ્વને એક પરિવાર માનવાનો સંદેશ આપતા હોય છે
હા સંદેશ પણ આપે છે અને માને પણ છે એ આપણી સંસ્કૃતિ શું ખાલી બહારથી દેખાવમાં સુંદર નથી અંદરના વિચારોથી, સંસ્કારોથી પણ સુંદર છે. કે બહારનું કોઈ આયુ હોય મતલબ બહારના દેશમાંથી તો આપણને એ લોકોને એટલું માન સન્માન અને આદર સત્કાર મળતું હોય છે
હા
દેશ ન છોડ જવાદો આપડે કોઈના ઘરે જઈએ તો આપણને એટલો આવકારો પ્રેમ ભાવ ભાવ બધું મળતું હોય છે આગતા સ્વાગતા હોય
હા સાચી વાત કરી અને ભારતે વિશ્વને આમ યોગ અને આયુર્વેદ જેવી આમ અમૂલ્ય ભેટ આપેલી છે આજે આમ સમગ્ર વિશ્વમાં લોકો દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો પ્રયાસ કર તા હોય છે અને ભારતીય શાસ્ત્રીય સંગીત એ ભરત નાટ્યમ લઈ લો કથક લઈ લો ગરબા લઈ લો અને આવી એ અનેક અન્ય કલાઓ પણ વિશ્વભરમાં આપણેે લોકપ્રિય છે
સાચી વાત છે ઘણું બધું વાત કરવા જેવી વિચારવા જેવી વસ્તુ છે
હા
પછી સંસ્કારોની તમે હમણાં વાત કરી હતી કે આપણી સંસ્કૃતિમાં કેટલા સારા સારા સંસ્કારો હોય છે હજુ પણ ઘણી જગ્યાએ સંયુક્ત પરિવારમાં લોકો રહેતા હોય છે. સંયુક્ત પરિવારમાં વડીલોના ચરણ સ્પર્શ કરવા સુખ દુઃખનો ભાગ ગીદાર કો બનવું. કઈ પણ હોય તો ખુબ ગામ સુખ દુઃખમાં ભાગીદાર બનતુ હોય છે. હાલના સમયમાં પણ.
હા એ તો સાચી વાત છે.
જે સંસ્કૃતિનું લોહી કેવાય છે.
હા અને કેવું કે આધુનિક યુગમાં તો કેવું કે ટેકનોલોજી અને વૈશ્વિકીકરણના કારણે આમ જીવન શૈલી પણ બદલાઈ રહી છે લોકોની. પરંતુ આપણે આમ આપણી પોતાની જે સંસ્કૃતિ અને પરંપરાઓ છે. એનું આમ જતન કરવું જોઈએ.
સાચી વાત છે. આપડી આજની પેઢીના ફરજમાં ઘણી બધી વસ્તુઓ આવે એને સાચવી રાખવાની. એને આગળ વધારવાની. આપણે બસ ટેકનોલોજી અને ઇન્ટરનેટના સહારે થઈને બધું ભૂલી તો ના જવાય.
હા એ તો સાચી વાત છે.
જોકે અત્યારની અ થોડી જનરેશન તો ભૂલી જ ગઈ છે. પણ એને આપણેે જે યાદ રાખવા વાળું છે એ વસ્તુ યાદ કરાવવી જોઈને રાખવું જોઈએ. મોર્ડર્ન તો બનવું જ જે સા મોર્ડન મોર્ડર્ન કીનીડા મેં પહેલાના સંસ્કારોને ભૂલી ના જવાય. મોડર્ન બનવાનું પણ પોતાની સંસ્કૃતિને જોડે લઈને બનવું પડે.
હા એ તો ઘણી સાચી વાત છે. અને વિદ્યાર્થીઓ તરીકે પણ આપડી અમુક ફરજો હોય છે કે આપણે પોતાની આમ ભાષા છે, સંસ્કૃતિ છે, પરંપરા છે. અને રાષ્ટ્રીય જે મૂલ્યોનું ગૌરવ છે. એ ગૌરવ ગર્વ રાખીએ અને વિશ્વ સમક્ષ ભારતની આમ સારી ઓ ઓળખ રજૂ કરીએ. કેમ કે આપડે આમ ઘણા ખરા કેમ્પ યોજાતા હોય છે તો આપણે એમાં જ જઈને અમુક વાર કેવું કે દેશ ને આપણે પ્રેઝન્ટ કરવાની પણ વારી આવે ત્યારે આવી રીતે આપણેે કરી શકીએ છીએ.
સાચી વાત છે.
હા
અને ત્યારે કેવું ઈંગ્લિશનો જ કલ્ચર વધી ગયો છે. માતૃભાષા ભૂલાઈને આપડા ઈન્ડિયામાં ઘણી બધી અલગ અલગ ભાષાઓ બોલાય છે પણ ઈ ઇંગ્લિશનું કલ્ચર વધી ગયું છે જોઈ શરમ લાગે બધાને પણ આપડે આપણી માતૃભાષાને હંમેશા સાથે રાખવી જોઈએ. ભલેને આપણે ગુજરાતી બોલીએ છીએ પન ગર્વથી ગુજરાતી બોલવાનું.
હા આ
આપણા ગુજરાતીનો પહેરવેશ છે એ ગર્વથી પહેરવો જોઈએ. એમાં શેની શરમ?
હા અને સંસ્કૃતિ આમ કોઈ દેશની આત્મા છે અને ભારતની આત્મ મા તેની વિવિધતા, સંસ્કાર અને એકતા માં વસતી હોય છે.
એ તો તમે એકદમ સાચી વાત કીધી.
હા. આપડે આમ આપડું કર્તવ્ય છે કે આપડે આ મૂલ્યો અને અમૂલ્ય વાર્તા નું આપણે રક્ષણ કરી અને આપડી આવનારી પેઢી છે. એને આ વિશે બતાવીએ અને એને આ વારસા ને લઈને આમ જાગૃત કરવા જોઈએ.
એ તો એકદમ સાચી વાત કીઘી તમે.
હા.
આપડે જોઈએ ને આપણે અલગ અલગ જગ્યાએ ઘણી બધી અલગ અલગ વસ્તુ જોવા જેવી છે. છે.
હા.
ખાલી આપડે સંસ્કારોને એની વાત કરીએ એનાથી પણ વિવિધતા છે. આપડે જગ્યાની વાત કરીએ તો દરેક જગ્યાએ કઈ ના કઈ નવી વસ્તુ જોવા જેવી મળે છે આપડે.
હા, એ તો સાચી વાત છે.
દરેક જગ્યાએ
હા, અને
જે વિદ્યાર્થીઓ છે, એ આમ ભારતનું કલ્ચર શીખી શકે, એટલા માટે તો અમુક વાર ટુર પણ યોજાતા હોય છે. અલગ અલગ રાજ્યમાં જવાનું હોય, ત્યાં તો અલગ સ્થળમાં જવાનું હોય, આપણેે તો. રાજ્ય કે, એ પણ આપડે તો ગુજરાત, તો ગુજરાતમાં પણ આમ ઘણી વિવિધતા જોવા મળતી હોય છે.
હા, અને જે જગ્યા હોય છે, ત્યાં શું? ત્યાં એ લોકલ એરિયા કેવાય ને, મતલબ ત્યાં સ્થાનિક ત્યાંની વસ્તુ અંદર હોય છે, એની કળા હોય છે કે એની ભાષા હોય છે, એ જાણકારી આપણને ત્યાંથી મળી શકે છે.
હા, એ તો વાત સાચી.
વિઝિટ કરવાનો ધે એ પણ હોય કે આપણને ત્યાંની લોકલ એરિયા ની આપણને જાણકારી મળે. કરી શકે.
હા, એ તો સાચી વાત કીધી તમે.
એટલે આપડી તો ભારત દેશની તો વાત જ ના થાય. આપડે મોટ એટલા મોટા લોકો ભારત દેશ માંથી જ નીકળી આયા છે.
હા, એ તો વાત સાચી છે.
ગાંધીજી કહેવાય આપણા રાષ્ટ્રપિતા, એ પણ આપડા ભારત દેશના જ છે.
હા. સારું, સારું, ચલો.
હા, આપડી વાતો તો આમજ ચાલયા કરવાની છે.
હા, એ તો સાચી જ વાત છે.
હા, અને અમુક પાછો ફોન પર જ તો પૂરી ના થઈ શકે. એમના માટે તો જોડે બેસીને, બહુ બધો ટાઈમ જોઈએ.
હા, એતો સાચી વાત છે.
સારું, સારું. ક્યારેક મળીશું અને વાત કરીશું. આપ
હા, હા. ચોક્કસ, ચોક્કસ.
હા, સારું. ત્યારે અત્યારે ફોન મુકો.
હા, હા. વાંધો નહી. સારું, ધ્યાન રાખજો હ.
હા, પાકુ, પાકુ. તમે પણ.